બાય.
હાઇ, કેમ છો?
ફાઈન, તમે કેમ છો?
બસ મજામાં. આજે આપડે ફેસ્ટિવલ વિશે વાત કરીએ.
હા, મને પણ ફેસ્ટિવલ બહુ ગમે છે, તમને ગમે કે?
મને પણ ફેસ્ટિવલ થી ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા મળે છે ને.
હા, તમારો ફેવરીટ ફેસ્ટિવલ કયો છે?
અ મારા માટે દિવાળી સૌથી ફેવરેટ છે, અને તમારો?
મને પણ દિવાળી ખુબ ગમે છે, પણ નવરાત્રી પણ એટલી જ ગમે.
દિવાલીમાં તમને સૌથી વધારે શું ગમે?
ઘરની સફાઈ, ડેકોરેશન, લાઈટ્સ લગાવાનું, મીઠાઈ ખાવાની. રિલેટિવ્સને મળવાનું, એવું બધું વધારે ગમે. તમને શું ગમે?
મને નવા કપડાં પેરવાનું. પછી ફેમિલી સાથે બાર જવાનું, ડિનર પર જવાનું એ બધું ગમે.
તમને દિવાળીમાં રંગોળી બનાવે?
હા, મારી મમ્મી અને બેન રંગોળી બનાવે છે, મને મેં હેલ્પ કરું છું.
હા, હું પણ મમ્મી સાથે રંગોલી બનાવું, કલર્સ તો રંગોલી જોવાની મજા જ અલગ છે.
હા, દિવાળીમાં ગિફ્ટ આપવાનું ટ્રેડિશન છે તમારા ઘરે?
હા, રિલેટિવ્સ ને સ્વીટ્સ અને ગિફ્ટ્સ આપે છે.
મારા ઘરમાં પણ એવું જ થાય છે.
હમ, નવરાત્રી સેલિબ્રેટ કરો તમે?
હા, હું દર વર્ષે ગરબા રમવા જાઉં છું. અને તમે?
હ, ગરબાનું તો પસંદ છે.
અરછા. ટ્રેડિશનલ ડ્રેસ પેરવાનો ગમે?
હા, ચનિયા-ચોલી પેરવાની મજા જ અલગ હોય ને!
હું કેળિયા ને, કેળિયો એવું બધું પેરું છું, નવરાત્રીના ટાઈમ પર.
અચ્છા, કેટલા દિવસે ગરબા રમવા જાવ તમે?
ઓલમોસ્ટ બધા જ દિવસે નવે નવ દિવસે જાઉં છું, અને તમે?
હું પણ સાત-આઠ દિવસ તો, ડેફિનેટલી જાઉં.
તમારો ફેવરેટ ગરબા સોંગ કયો છે?
તારા વિના શ્યામ અને ઢોલીડા, તમને કયું પસંદ છે?
હ, મને ટ્રેડિશનલ ગરબા સોંગ વધારે ગમે છે.
નવરાત્રીમાં ફ્રેન્ડ્સ સાથે જાવાનું ગમે કે, તમે ફેમિલી સાથે જાવ?
બંનેવ સાથે ગમે જવાનું.
ફ્રેન્ડ્સ સાથે ડાન્સની મજા ને, ફેમિલી સાથે બ્લેસિંગ્સ એમ ને!
હા, ઉત્તરાયણ સેલિબ્રેટ કરો છો?
હા, પતંગ ઉડાવાનું બોઉ ગમે.
મને પણ સવારથી સાંજ સુધી ટેરસ પર જ હોઈએ, અમે લોકો તો.
તમને આવડે પંતગ ચગાવતા?
હા, પરફેક્ટ નહી પણ, હજુ પ્રેક્ટિસ જોઈએ છે, પણ શીખું છું મેં.
હમ, હમ, મને બી એવું જ છે.
ઉત્તરાયણમાં શું ખાવાનું ગમે?
ઉંધિયું, જલેબી અને ચીક્કી જ તો હોય છે, ટાઈમ
મારા બી ફેવરેટ આ જ છે.
ફેસ્ટિવલ એટલે સ્પેશિયલ ફૂડની મજા જ અલગ હોય ને.
બિલકુલ, ફેમિલી સાથે બેસીને જમવાની ફિલિંગ બેસ્ટ ઓય.
મને લાગે છે કે, ફેસ્ટિવલથી બધા લોકો એકબીજાના નજીક આવે.
હા, અને સ્ટ્રેસ પણ થોડો ઓછો થેઇ જાય છે ને.
હવે ફેસ્ટિવલ વિશે વાત કરી ને, હવે મજા આઇ.
હમ, મને પણ મજા આયવી, હજી બીજા બધા ફેસ્ટિવલ તો બાકી જ છે.
મને હોડી બી બોઉ ગમે. તમને ગમે?
શું નવરાત્રી? હા ગમે ને, મને હોલી પણ બઉ ગમે છે.
ડ્રાય હોલી રમો કે, પછી વોટરવાલી હોલી?
અ બંનેવ જ રમીએ છીએ, ડ્રાય હોલી એમ તો વધારે પસંદ કરીએ છે.
વોટર વેસ્ટ ના થાય, એનું બી એમ ધ્યાન રાખતા લાગો છો તમે.
હા, એન્વાયરમેન્ટનું થોડું જોવું પડે ને, હોલીના દિવસે તમે શું કરો છો?
સવારે કલરથી રમીએ, પછી ઘરે આવીને નાઈને બધા સાથે લંચ કરી લઈએ, બસ.
અમારા ઘરમાં બી ઓલમોસ્ટ આવું જ સેમ જ છે.
તમે સેલિબ્રેટ કરો કે નઈ?
હા, મારી સિસ્ટર મને રાખડી બાંધે છે, અને હું તેને ગિફ્ટ આપું છું.
સરસ મારે ઘરમાં બી રક્ષાબંધન બોઉ પ્રેમથી સેલિબ્રેટ થાય.
તમને જન્માષ્ટમી ગમે છે?
હા મંદિર જવાનું, અને કૃષ્ણ ભગવાનની પૂજા કરવાની, એવું બધું મને પસંદ છે.
મારા ઘર પાસે પણ જન્માષ્ટમી નો મોટો ઉત્સવ થાય છે.
જોવા જતા હશો ને, તમે તો?
હા, ક્યારેક ફ્રેન્ડ સાથે જોવા જાઈએ છે.
ગણેશ ચતુર્થી સેલિબ્રેટ કરો?
હા, અમારે એરિયામાં ગણપતિની સ્થાપના થાય છે, તો અમે દરરોજ એમાં જાઈએ છે, આ તિ માટે.
મને પણ આરતીમાં જવાનું બોઉ મજા આવે.
વિસર્જન ના દિવસે ઘણું એક્સાઈટમેન્ટ હોય છે ને?
હા, પણ થોડું ઈમોશનલ પણ લાગે ટાઈમ પર.
એ તો બિલકુલ, ઈમોશનલ તો લાગે જ.
ક્રિસમસ સેલિબ્રેટ કરો કે નઈ તમે?
હા, ક્રિસમસ ના દિવસે ચર્ચ પાસે ડેકોરેશન જોવા જાઈએ, અને એવું ખાઈએ છે.
મને પણ ક્રિસમસમા, અને ક્રિસમસમા તે બોઉ પસંદ છે.
ન્યૂયર કેમ તમે સેલિબ્રેટ કરો છો?
ફેમલી સાથે ડિનર કરીએ, અને બધાને વિશેષ આપીએ એમ બધું.
હું પણ ફેમલી સાથે જ સેલિબ્રેટ કરું છું.
તમને લાગે છે કે, ફેસ્ટિવલમાં લોકો નજીક લાવે છે, મતલબ સેલિબ્રેટ કરે તો બધા. એકબીજાને મળીને, એકબીજાના નજીક આવે છે એમ.
હા ફેસ્ટિવલથી ફેમલી અને ફ્રેન્ડ સાથે કોલટી ટાઈમ સ્પેન્ડ કરવા મલે ને.
હા બિલકુલ બિઝી લાાઈફમાં અવે એકદમ ફેસ્ટિવલ બૌ ઈમ્પોર્ટન્ટ થઇ ગયો
હા તમે ફેસ્ટિવલ પેલા શોપિંગ કરો છો?
હા સ્પેશયલી દિવાળી અને નવરાત્રી પેલા.
અચ્છા શું ખરીદો છો?
હું પણ નવા ક્લોથસ લેવાનું પ્રિફર કરું છું.
ટ્રેડિશનલ વેર કરો કે ની તમે?
હા ફેસ્ટિવલમાં ટ્રેડિશનલ એવું પેરું છું.
હા મને પણ ઇન્ડિયન ટ્રેડિશનલ આઉટફિટ બોઉ પસંદ છે.
ફેસ્ટિવલના દિવસે રિલેટિવસ ને મલવા જાવ છો?
હા બધાના ઘરે જઈએ અને બ્લેસિંગસ લઈએ.
મારા ઘરમાં પણ બધા રિલેટિવસ આવે જ છે ફેસ્ટિવલના ટાઈમ પર.
મીઠાઈ નો એક્સચેન્જ પણ થતું હશે ને?
હા ઘણી બધી સ્વીટસ મલે એટલે ડાયટિંગ ભૂલી જવાનું પછી.
સાચી વાત છે.
તમને કયો ફેસ્ટિવલ સૌથી વધુ વેટ કરાવે છે?
નવરાત્રિ કારણ કે ડાન મ્યુઝિક અને ફ્રેન્ડ સાથે પણ બઉ મને મજા આવે એ લોકો સાથે જવાની.
મને દિવાળીની વેટ હોય છે લાઈટ ડેકોરેશન અને વેકેશન બધું એક સા મલે છે.
તો લાઈફ એકદમ બોરિંગ લાગે.
હા ફેસ્ટિવલથી લાઈફમાં હેપીનેશન અને પોઝિટિવિટી આવી જાય છે.
અચ્છા.
હમ
અને નવરાત્રીમાં તમે રોજ જાઓ કે બાર?
હા રોજ તો ટ્રાય તો કરીએ રોજ કે હવે ફેમિલી કે ફ્રેન્ડસ જે આવે તે સાથે જાયે કેમ કે નવરાત્રી રમવાનું વધારે ગમે છે એટલે ટ્રાય તો રોજ ની જ હોય કે રોજ જ જાયે
તો જમવા પર વધારે ધ્યાન આપો છે કે રમવામાં
જમીને પછી જ રમવા જઉં છું પછી આવીને પાછી જમી લેવાનું અગર ભૂખ લાગે તો
એ ટાઈમ પર તો બાર બધા સ્ટોલ્સ બી તો બઉ લાગ્યા હોય છે
હા પણ બારનું ખાવા કરતા ઘર ઘરનું ખાવાનું બેટર ને
તો ક્યારેક તો ખાઈ શક કાય છે
હા ક્યારેક તો ખાઈ શકે તમારા એરિયામાં થાય કે ની નવરાત્રી
હા થાય ને અને બધા સ્ટોલ્સ ભી લાગેલા હોય બધા બો
અચ્છા તો તમે બી રોજ રમવા જાઓ તા
અને રોજનું ફિક્સ જ હોય બાર નું ખાવાનું
તો કેટલી વાર લેટ નાગીને ગરબા રમો કે તમે
હા બે ટુ થર્ટી જેવું પછી અમે ઘર આવી છે
અચ્છા ટુ થર્ટી બો લેટ લાગી ને ગરબારમાં તો પછી મોર્નિંગમાં ઉઠાય છે તમારથી
હા કોલેજ બપોરની હોય ને તો ચાલે.
અચ્છા તો તો સારું છે દિવાળી માં ફટાકડા ફોડો? કે નહી.
તો દિવાળી જો તો ઓબિસ વાત છે કે હવે ફટાકડા ફોડવાના જ છે.
હર યરે ફોડો? નવા ફટાકડા લેવ છો કે પછી જૂના જ ફટાકડા ફોડો?
જુના જે ફટાકડા હોઈએ ને તો ત્યારે દિવાળી ના સ્ટાર્ટિંગ જયારે ડેઝ બધા સ્ટાર્ટ થયા હોય ને ત્યારે ત્યારે જ ફોડી લઈએ. પછી જયારે નવા વાલા જે લીધા ને પછી દિવાળી ના દિવસો ફોડીએ એમ. સ્ટાર્ટિંગ જુના ફટાકડાથી કરીએ.
ઓકે સારું
હા આના પછી હા એટલે પછી દિવાળી ના દિવસે નવા ફટાકડા ફોડી દઈએ કરીને પછી બધી સ્વીટસ બી ઘરે બને મહેમાન ને એવું બધું આવે એટલે બધું ચાલ્યું જાય.
સારું કેવાય.
હા સારું ચોલો હવે તહેવાર થી હવે તહેવાર આવતા છે હવે એની પ્રિપરેશન કરવાની છે.
હમ હા હા
ઓકે
ઓકે બાય. બાય